હલો.
હલો
હલો.
હલો જય શ્રી કૃષ્ણ.
જય શ્રી કૃષ્ણ કેમ છો હું મજામાં. તમે બતાવો તમે કેમ
બધા મજામાં બધે મજામાં હા ભગવાનની કૃપા છે.
હા શું કરો છો અત્યારે.
હમ રસોડું તો ક્યારનું પતી ગયું બે તો આજે રાત્રે એક જગ્યાએ બહાર જવાનું છે, તો એની પેકિંગ કર. બે દિવસ બહાર જવાનું છે, રવિ સોમ તો એની પેકિંગ કરતી હતી. હમ તમે બધા મજામાં છોકરાઓ.
છોકરાજો પણા મજામાંશે તમારા છોકરાજ કે.
હા મજામાં મારે નાનું છઠ્ઠા ધોરણ માં ભણે છે.
છઠા ધોરણમાં.
અને મોટી કોલેજમાં છે, ત્રીજું વરષ થઈ ગયું.
બીજું વર્ષ થઈ ગયું આવું મારો. મારી દીકડી અત્યારે આઠવી માં છે. અને સાતવી માં મારો છોકરો.
અચ્છા અચ્છા તો એક જ ફેર છે.
હા એક બેજ વર્ષનું.
મારે દસ વર્ષ નો ફરક છે. બેની ઉમરમાં હા હ મોટો ફરક છે, એટલે એક કોલેજમાં એનું પતી જશે હવે હવે ચોથું વર્ષ. થશે એનું સપ્ટેમ્બરમાં અને આનું ચાલે છે સ્ટાર્ટ થઈ ગયું સીબીએસસી બોર્ડ.
સીબીએસ બોર્ડ.
હા જ બાકી મજામાં હ તમે. રસોઈ નું અમારે વેલું પતી જાય. બે વાગે રસોડું પતી જાય દોઢ વાગે પતી જાય.
હમ મારું પણ પતિ જશે ત્રણ વાગે પછી. પછી રસોડું ક્લીન કરવામાં આવશે. એ બધું ક્લીન કરીને. સમેટવાનું અને કરવાનું બધું જ.
હમ તમારું જે નામ જોયું તો અમે પણ એજ છીએ જે તમારી માતૃભાષા છે ને તો એમાં અમે ટાસ્ક ફિનિશ કરી લીધું
હા હું પણ પણ ફિનિશ કરી લીધું
હા એટલે હવે આજે પેલો ફોન પેલો ફોન તમારી સાથે મુહૂર્ત નીકળું બે દિવસ થી જોડાઈ ગઈ હતી આમાં ગુજરાતી ભાષામાં એટલે હમણાં મેં મારા બાબા ને કીધું કે એક બે ફોન કરી લઉ કાર્યમાં
કાર્યમાં હ
હમ હમ
મારા જોડે આજ થયું બે દિવસથી હું પણ જોયું કે કોની સાથે વાત કરું મને પણ સમહમ જ નથી પડતી હ પછી હું ઘરનું બધું કામ કરીને તો ટાઈમ જ નથી મળતો અત્યારે અને રસોડું કમ્પ્લીટ કરીને બધું ક્લીન કરીને આવીને બેસી ત્યારથી લાગ્યું કે હવે હું વાત કરી
હા બરાબર તો આપણો એક ટાસ્ક તો સરસ પૂરો થઈ ગયો
સરસ પુરવ થ
અનેક્ચુઅલી મ તો ગુજરાતી માં ચારેય આવડે લખતા વાંચતા બોલતા સાંભળતા મારી માતૃભાષામાં મને સાંભળતા મને બોલતા જ આવડે
આવમું
હા જ
મારો મારા માતૃભાષામાં જ બોલવાનું આવે છે અને વાંચવાનું આવે છે અને લખવાનું પણ આવે છે સમજી પણ શકું છું
આગળ તમને તો પછી શક્યતાઓ ઘણી રહેશે
હા બધી જ છે ને અને ગુજરા ગુજરાતી માં જ પણ મને લખવાનું આવે છે વાંચવાનું આવે છે અને બોલવાનું પણ આવે છે પર સો કેટલા વરષ થઈ ગયા સોલા વરષ થઈને હું બોલતી નથી
અચ્છા એમ છે સોળ સોળ વરસ થઈ ગયા એમ
સોળવાડી સમાારા છે
તમારે વાતચીત ના હોય એમ
હ વાતચીત ના હો પેલસા શાદી
લગ્ન લગ્ન લગ્ન પેલા કરેલું
લગ્ન પહેલા કરેલા તે ત્યાં બોલે બોલતા હતા પણ અત્યારે આમ નથી બોલતા
તમે બીજા રાજ્યમાં હશો
બીજા રાજ્યમાં છે પેલે ગુજરાતમાં હતા અત્યારે એમ બી જ બઉ બઉ ડિફરન્સ થઇ ગયું
ચોખ્ખું બંધ જ થઇ ગયું એમ ને
બંધ જ થઈ ગયું સોલા વર્ષ પછી હું ગુજરાતી અત્યારે બોલું છું
હા તો એમાં પણ ભગવાન ની કૃપા હશે કે પાછું તમારું હા કે પાછું ગુજરાતી તમારું હ થઈ જશે
પણ હું તમને ખબર છે જયારે આ ટાસ્ક મળ્યું ને મને અંદરથી આવી મતલબ ગમતું ગમતું હતું કે અત્યારે હું ફરીથી આવ બોલવાનું પડશે મને
બહુ સરસ, બઉુ સરસ.
હમ, મલે બહુ સરસ લાગ્યું મને.
મને આમાં બધું આવડે, લખતા વાંચતા અને આપડી માતા. માતૃભાષામાં મને ઓછું લખતા, વાંચતા ના આવડે.
તો આવું કેમ?
હ, કારણ કે મીડિયમ નોતું, સિંધી મીડિયમમાં નથી ભણેલા અમે.
અચ્છા, સિંધી મીડિયમમાં નથી ભણેલા.
હા, ભણેલા જ નથી. પેલા ધોરણ થી ગુજરાતી માં, પછી અંગ્રેજી મીડિયમમાં.
અચ્છા.
અંગ્રેજી માધ્યમમાં, પેલા ગુજરાતી માધ્યમ. માધ્યમમાં ભણ્યા પછી, અંગ્રેજી માધ્યમ માં ભણ્યા એટલે. મને સિંધી લખતા ને વાંચતા ના આવડે, પછી હવે એવું થતું હતું કે અરે આમાં શક્યતાઓ છે. ને, આપણી જ માતૃભાષા છે ને, મને એમાં નથી આવડતું તો મને ખરાબ લાગતું, તો બહુ ખરાબ લાગતું.
હમ, ના લાગવું પડે, ખરાબ લાગવે છે‌.
અને આમાં હવે બધા અજાણ્યા છીએ, હવે આમાં તો ઓગણીસ જણા છીએ આપણેે. આ ભાષામાં તો ઘણા બધા લોકો છે, અગર તમે હો તો એ એમાં તમે હશો ને? એમાં તમે હશો ને?
હા.
હમણાં તો પુરુષોને પણ, પુરુષોને પણ કર્યા છે.
હા, બધા પુરુષો ગયા છે ને?
હા, હા.
મારા બધા રિલેટિવ પણ તેમ જોડાયા છે.
હા, હા, ઓકે. હ, સારું લાગ્યું તમારી સાથે વાત કર. બહુ સારું લાગ્યું, એટલે તમે આટલા વર્ષો પછી વાત. કરો છો, ને એટલે મને ગમે છે, એમ.
થેન્ક યુ, તારા જોડે. મને પણ બઉ ગમ્યું, વાત કરવાનું બહુ સારું લાગ્યું.
એટલે તમારો ખુબ ખુબ આભાર એમ. એટલે તમારું હજી
તમારું જ આભાર છે.
હા, બાકી મજામાં. હવે ચા, પાણી, નાસ્તો હવે સાંજે.
ના, ના, હવે હું સુવાનું પછી.
હા, સુવાની તૈયારી કરશો.
સુવાની તૈયારી, હું પછી ચા- પાણી. પતિમારો, પછી બાળકો ઉઠી જાય છે?
હા.
ત્યાં પછી તને અને ચાય, પછી નાસ્તો આપીને.
હા, મેં તમને તમારો સુવાનો ટાઈમ હતો, મેં તમને હૈરાન કર્યા.
ના, ના, ના, બેન આવું નથી. મને પણ વાત કરવાનું બહુ ગમે છે, સૂવાથી પહેલા પણ વાત કરવાનું છે.
હા, એવું થાય કે એક-બે આ ફોન પતાવી લઈએ. એટલે પાછું પછી સમય નહીં મળે, પાછો દિવસ આપણો પોતાના રૂટીનમાં હ.
ચીનમાં ચાલી જાય છે, તે ખબર જ નથી પડતી.
હા, હ. એટલે એમ થાય કે એક બે ફોન કરી લઈએ.
પછી તમારું ટાઈમ શું હવે શું કરવાનું,
ના આજે તો હું આડી પણ ના પડી સવારે હું લેટ ઉઠી હતી આજે, આરામથી ઉઠી હતી, એટલે વાડી ના પડી હવે જ અને ચા-નાસ્તો પણ હું ને મારો દીકરો નથી કરતા, સાંજ નું જમવાનું મારે વેલું હોય,
વેલું થાય છે,
હા બપોરનું જમવાનું પણ વેલું સાંજ ન વેલું.
હું મારાથી અહિયાં યા ના ચાલે હા લેવું ક્યારેય જ નથી થતું,
તમારે સંયુક્ત સંયુક્ત કુટુંબ છે,
સંયુક્ત છે, મતલબ નાની ફેમિલી છે, હું મારા, હસબન્ડ છે, બાળકો છે, અને સાસુઓમાં પણ છે.
હું.
ચશ્મા માં પણ છે, વધારે નથી. ફેમિલી બસ મેમ્બર,
હું.
અમારે રિલેટિવ છે, બાજુમાં જ રહેશે.
હું.
હમ સગા સંબંધીઓ છે.
ના માફ કરજો જો તમને ખરાબ લાગે તો એટલે હું પાછું ગુજરાતી ભાષા રૂપાંતર કરી આપે તમને ભાષાંતર કરી આપું છું સગા સંબંધીઓ હું હમણાં એકચુલી પિયર આવી છું, એટલે અહિયાં તો આરામ જ છે, હા બે દિવસ
બસ બે દિવસ માટે?
હા મમ્મી ના ઘરે પછી જશુ.
હું તો મારા પિયરે એક મહિના સુધી જાઉં છું.
અહીંયા અહંરુ ગુજરાતમાં હા
ક્યારે લંબો ડિસ્ટન્સ પડી જશે ને
હા વરસ દોઢ વર્ષ આવુ.
વર્ષ એક વર્ષ પછી. આ વેકેશન પડે ત્યારે જાઉં છું.
હમ.
અ અછ એવું છે, હા ના હું વચ્ચે દસ દિવસ રોકાઈ ગઈ હતી એટલે હમણાં બે દિવસનો જ મેળ ખાધો
બે દિવસ નુ જ.
હા.
તારા પિયર અને સાસરે કેટલો વખત લાગે છે.
હ ત્રણ કલાક.
ત્રણ કલા જ બસ.
હા પણ તો પણ વરસમાં આવવાનું ના થાય ઘડી ઘડી ગુજરાતમાં જ ના થ નહી ના થાય છોકરાઓની સ્કૂલ હોય પોત પોતાની પ્રવૃતિ હોય એટલે હા. કઈક હોય ખાસ હોય કઈક તો આવવાનું થાય. બાકી નહી.
તમે કઈ કામ કરો છો?
નહી ઘરેજ ઘરે જ.
ઘરે જ હું પણ ઘરે જ કરે છે, અ હમ સાંજે બાળકોને ભણવાનું પોતાનું ભણવાનું પડશે
તમે ટ્યુશન આપો છો એમ?
હા, ના બીજા બાળકોને પેલા આપતા હતા. અત્યાર સુધી મારા બાળકોને જ હું ભણાવશું
તો હવે કેમ નથી આપતા એ તો સારી પ્રવૃત્તિ છે.
પ્રવર્તી છે, પણ હું અત્યારે નથી કરી શકીશ.
હા.
મારા બાળકોને ટાઈમ આપવું પડશે.
હા એ બરાબર બઉુ સાચી વાત છે, હા
હમ આખા દિવસ તામાં કામ કરવું પડે પછી ઘરને જોવું બાળકોને જોવું. તે પેલે સાસુઓમાં અનુંકર વાનું પડશે તો બઉ કામ થઈ જશે
હા સરસ હા પણ બીજે ધ્યાન આ પીએ છે ને તો આપડા બાળકો નું રહી જાય પછી તમારા બાળકો બહાર નઈ જતા હોય ને ટ્યુશન માં
ના ના બહાર નથી જતા.
હા મારે પણ નથી જતા હું પણ ઘરે જ કરાવી લઉં છું. મારી દીકરી આટલા વર્ષ આટલી મારી દીકરી છે, દસમું ધોરણ બારમું ધોરણ પછી અચાનક કપાઈ જશે હા ફોન ખાલી કહી દઉ દસમું ધોરણ બારમું ધોરણ ઘરે જ બધું જાતે કરી ત્યારે તો મેં પણ ના ભણાવી છઠ્ઠા સાતમાં પછી તો મારા છોકરાઓ હવે આ છઠ્ઠું છે એટલે છોડો થોડો થોડો છોડી દીધો છે કે જાતે કરશે જાતે કરશે એટલે સ્વતંત્ર રીતે સરસ હા કરી લે છે ભગવાન ની કૃપા છે હા કરી લે છે
મારા છોકરાઓ પણ કરે છે પણ તને મોબાઈલ જોઈએ તે પેલા મેક્સમાં મેક્સમાં સંસ્ કરવા માટે તે મોબાઈલ જોઈએ ગણિતમાં હમ મોબાઈલ જોઈએ
ના મારી દીકરી પણ આટલા વર્ષો ભણી એ ટેન્થમાં દસમા ધોરણમાં બારમા ધોરણ માં પણ ફસ્ટ આવી હ ટોપર્સમાં એમનું રિઝલ્ટ આવ્યું પણ જાતે તો એ ભગવાન ની કૃપા છે હવે આને પણ એવી રીતે જ હા તાલીમ આપ પીછ હવે જો ધીરે ધીરે કારણ કે એમ કે ને કે દીકરાઓ અનેીરા માં ફરક હોય પણ મારે આ પણ ડાયો છે એટલે વાંધો નથી આવતો જાતે કરી લે છે હવે તો હું મૂકી દઉં છું બહાર જાઉં સત્સંગમાં જાઉં કે આટલું કરી લેજે આટલું કરી લેજે આ ખાઈ લેજે પછી રમવા જજે એટલે અ ઈમાનદારીથી પ્રામાણિકતા